હાલો.
હલો.
હલો કેમ છો બધા મજામાં ને.
હા એકદમ મજામાં. તમે કેમ છો?
હા મજા-મજા હું તમને ઓનલાઈન પેમેન્ટ વિશે થોડુંક કેહેવા માંગુ છું કે આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન પેમેન્ટ ખુબ જ વધી ગયું છે જેના કારણે અ આપણે ઓનલાઈન પેમેન્ટ કરવા ખુબ જ અમારા ત્યાં એક દુકાન શોપ ચાલે છે. એટલે મહોલ ચાલે છે. જે મેન બજારમાં છે તે તે તેના લીધે અમારે ઘરાકી ખૂબ જ વધી ગયલી હતી તે તો અમારે કેસ હાચવવાનું બી મોઘવું પડ્યું એટલે વધા બહુ સાચવા પડે કેમ કે અમાઉન્ટ બહુ ઘણું થઈ જાય અને જેના લીધે બેંકમાં ભરવા જવાનું કે લેવા જવાનું તેના લીધે અન મુશ્કેલી પછી ધીરે ધી ઓનલા પેમેન્ટ વિ થોડ માહિતી મળી કે જેના કે જે અમને ઑનલાઇન પેમેન્ટ આપવા જોઈએ અને જેના લીધે ઓનલાઈન પેમેન્ટના કારણે અમે ઓનલાઈન પેમેન્ટ વધાર લઈએ અને અમને કેશ સાચવવું પડતું નથી અમારે બેંકમાં ધક્કા ખાવા પડતા નથી અને ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ સરસ અને અ ખુબ સારી મન તો લાગે છે કેમ કે હું જયારે બેક માં જતો હતો ત્યારે અ મે કીધું તેમ અમારી એક શોપ ચાલે છે તેમાં ઘરાકી ખુબ જ હોય છે અ અને જેના લીધે. હા હમ્મ. હ પૈસા સાચાવવાના ખુબ જ મુશ્કેલી પડી ગયા છે હ એટલે ઓનલાઈન પેમેન્ટ ખુબ જ છે આજના આધુનિક ટેકનોલોજી આપ આપણા જીવનને ખુબ સરળ અને ઝડપી બનાવી દીધું છે. આજે મોબાઈલ ફોન દ્વારા થોડી થોડી સેકન્ડમાં લેવડ દેવડ કરી શકાય છે અને આ પદ્ધતિ ઓનલાઈન પેમેન્ટ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં લોકોનો રો રોકડ રૂપિયા લઈને બજારમાં જવું પડતું હતું પરંતુ આજે મોબાઈલ અને ઇન્ટરનેટ ની મદદ થી ઘણી ઘર બેઠા જ વીજળી ન બિલ મોબાઈલ રિચાર્જ શોપિંગ કે ટિકિટ બુકિંગસ શાળાના કોલેજની ફી અને્ય અનેક ચૂંટણીઓ ચૂંટણીને સરળતાથી કરી શકાય ભારતના ડી જિટલ પેમેન્ટને ઝડપી વધારો થયો છે યુ પી આઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ અને મોબાઈલ વોલટેેજ જેવી સેવાઓના પેસા ની લેવાડ દેવડને વધુ સરળ સરળ બનાવી છે. નાના વેપારીઓ પણ ક્યુ આર કોડ પેમેન્ટ વાપરે છે ઓનલાઈન પેમેન્ટ ઘણા ફાયદા ફાયદા છે. તે સમય બચા બચાવે છે રોકડ રાખવાની જરૂર જરૂર ઓછી કરે છે. દરેક ટ્રાન્સ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ મળે છે અને તેને દેશની ડીજી ડિજિટલ અર્થતંત્ર તરફ વળે છે. પરંતુ તેના તેના કેટલાક જોખમો પણ છે, સાયબર થગ શિપિંગ નકલી લિંક અને ઓટીપી શેર કરવાની પસાની ચોરી થઈ શકે છે તેની કો કોઈની સાથે ઓટીપી પિન અને પાસવર્ડ શેર કરવાનું જોઈ, જા અજાણી લિંક પર ક્લિક કરવું અને માત્ર વ વિશ્વસનીય એપનોો ઉપયોગ કરવા જોઈએ, ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ સમજદારી અને સાથે કરવામાં કરવામાં આવે છે, તો તે ખુબ જ સુરક્ષિત અને લાભદાયક સાબિત સાબિત થાય અંતમાં હું એટલું જ કહી શક કે ઓનલાઈન પેમેન્ટ એ આજના ડિજિટલ ભારતની ઓળખ છે, તેના જવાબ જવાબદારી પૂર્વક ઉપયોગ કરીને આપણે સમય બચાવી શકીએ છીએ, પારદર્શિકતા વધારે વધારી શકીએ છેએ અને દેશ ના વિકાસમાં યોગદાન આપી શકી ટલ બનો અને સુરક્ષિત બનો છેિટ પેમેન્ટ આપણેબ સાવચે પૂર્વક વાપરો જોઈએ, અને ડિજિટલ પેમેન્ટને કારણે ઘણા બધા આપને પણ થાય છે આપને કોઈ પણ જગ્યાએ જયા હતા હું એક વાર અ આ હવાઈ ડાંગ બધુ આમ ફરવા ગયો હતો ત્યાં અ એ ત્યાં હા પેટ્રોલ પંપને કે અમને પેલું સુવિધા ન હતી કે અમા પાસે કેશ ન હતો, પછી અમે પેટ્રોલ પંપ વાળાને ઓનલાઈન મે કર્યો અને તે ઝડપથી થઈ ગયું હતું, અને તેના લીધે અમને સારું લાગ્યું કે ઓનલાઈન ખુબ વધી ગયેપ પણ બહુ ઘણી વધી ગયું છે, અને જેના લીધે ત્યાં પબ્લિક વિસ્તાર ખુબ જ વધી ગયું છે. અને અ સમસ્યાઓ ઓછી છે એથી ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી રીતે થાય અને ઇન્ટરનેટ ની સુવિધાઓ પણ સારી હોય છે, અને જેના લીધે હવે જગ્યા જગ્યા પર એટલે ભારત દેશ ખૂબ ખબ જ આગળ વધી ગયું છે, એવું મને લાગે કે ઓનલાઈન પેમેન્ટ કારણે આપણને ઘણી બધી સુવિધાઓ પણ મળે છે, જેમકે આપડો સમય બચે આપડો દિવસ બસે આપડા કામ કરવાને જવાનું હોય કે કમપની બમનીમાં જવાનું હોય તો ત્યારે વહેલી રજા ના બને કેમ કે સવારથી સાત થી લઈ ને સાંજથી સાત થઇ જાય એવું લાગે કેવું કે બાર કલાક ની નોકરી હોય છે. અને જેના લીધે હું પણ એક કંપનીમાં જ વર્ક કરું છું, છું તો મને ટાઈમ નથી મળતો એટલે હું ઓનલાઈન સુવિધા જ સુવિધા જ વાપરું છું, એ લોકો પકી અ તમે કેવી પ્રકારની વાપરો છો?
હા, ભાઈ હું પણ હવે તો તમે જાણો છું કે ઓનલાઈન સુવિધા તો ઉપલબ્ધ છે, એટલે હું પણ આવી બધીવ રું છું કારણ કે આપણા આધુનિક જે સુવિધા મળી છે પેન્ટની સુવિધા તે આપણા દેશમાં તેના ઘણા બધા નાગરિકો આ સુવિધા યુઝ કરે છે, કારણ કે તમને પણ ખબર જ છે કે આ સુવિધા ખૂબ યુઝફુલ છે અને આપણો સમય પણ બચે છે, કારણ કે આ બધી સુવિધા લીધે આપણે ઘણા બધા વર્ક આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ, કારણ કે આપણા ઘરનું ગ ખર્ચાથી માંડીને આપણે જેમ ઓનલાન શોપિંગ ખરીદી કરવાના તો પણ આપણે ઓનલા આપણે ડડી રતે પેમેન્ટ કરી શકીએ છીએ, અને ઘણી બધી નાની જગ્યાએ નાની દુકાનથી તમે જે કીધું જાય લારીથી માંડીને ઘણી બધી મોટી દુકાનો સુધી આપણે ઓનલાઈન્યુર કો આપ સુવિધા ઉપલબ્ધ હોય છે એ જરૂરી છે, કારણ કે તમને પણ ખબર ત બધી સુવિધા મળી છે તે આપણા દેશ માટે ખુબ સારી છે, કારણ કે જે ઓનલાઈન પેમેન્ટ જયારે પણ આવ્યું છે, ત્યારથી જ આપણા દેશમાં ઘણા બધા પ્રકારના જે બધા નાગરિક હતા જે મોસ્ટલી રોકડમાં વ્યવહાર કરતા હતા, તે હવે તો ઘર બેઠા આપણે દરેક ઓસ વર્ક કરી શકે છે અને ડક ઓલા પેમેન્ટ કરી શકે છે, કારણ કે જે ઓનલાઈન પેમેન્ટ આવ્યું છે તો તમને ખબર જ છે, કે આપણા અકાઉન્ટમાં એટલે આપણા આપણે જે સુવ બીજાના ફોન પણ સુવિધા હશે, તો આપણે કરી શકશું તો જ આપણે એના ક બેંકમાં ટ્રાન્સફર કરી શકીએએ એટલે ગણાત પહેલા જમાનામાં તમને ખબર જ હતી, કેટ પેલા સમયમાં બધા લોકો મોલી જે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપણને ન મળી હતી ત્યારે આપણે તમને ખબર જ છે કે આપણે રોકડ વ્યવહાર કરતા હતા અને આપણે રોકડ કોઈને જોઈએ તો પછી આપણે ત્યાં આપવા જવા પડતું હતું અને ત્યાં જવાનો સમય પણ આપણો બગડ થતો હતો અને ત્યાં જવાનો ખર્ચ પણ આપણો વધી જતો હતો એટલે કે આવી બધી સમસ્યા થતી હતી પરંતુ હવે તો આ બધી સમ્યા ના કારણે એટલે કે આવી બધી જેના કારણે આપણે ઘર બેઠા આપણે વર્ક કરી શકીએ છીએ અને ઘર બેઠા આપણે બીજેના ખાતામાં પૈસા નાખી શકીએ છીએ અથવા કોઈને કોઈ પાસે મામાંગવો હોય તો આપણેું ડાયરેક આપણા જે આપણા અકાઉન્ટ નંબર હોય છે આપણા જે ગૂગલ પેનો નંબર હોય છે તે આપણે એનાઆરપીને આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ અને તમે જે કીધું કે જે પિન આવે છે જે સેકુરિટી પિન તે આપણે કોઈને શેર નહી કરવું જોઈએ જે કારણ કે તમને પણ ખબર જ છે કે આ પિન કોને ખબર જો પડી ગઈ તો પછી આપણને આગળ જતા તકલીફ થવા છે કારણ કે આ પીનથી તમને ખબર જ છે કે આપણે કોઈ આ પીને આપ કોઈ સદસ અથવા કોઈ આપણે આ ફ્રેન્ડ ને કોઈને એટલે કે એવું નથી કે આપ ફ્રેન્ડને આપ કોઈ ધોખો આવે પરુ આપડ કોઈને શેર નહી કરવું જોઈએ આપણા ઘરવાળાના પણ શેર કરવો જોઈએ એ આપણે પણને આપણે જ રાખવું જોઈએ કારણ કે આપીને જો કોઈને ખબર પડી જાય તો પછી આપણા અકાઉન્ટમાંથી પૈસા એ લોકો ઉપા લે છે કારણ કે આવું બધું થઈ જાય છે એમ એટલે બીજું બધું તમે જે કીધું કે ફ્રોડ પણ આપણી સાથે થઈ શકે કારણ કે ઘણી બધી એપ હોય છે ઘણા બધું આપણા જે એસએમએસ આવે છે કોલ આવે છે તે કોલ ફ્રોડ પણ હોય છે અને આપણને સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે કોલ પર તમને ઓટીપી આવશે એમ કહીને તમને આટલા પૈસા લાગ ગયા એમ ને તમે મને ઓટીપી આપોમ કેને એ લોકો ફોન કરશે અને પછી તમે જે એના ઓટીપી દેશો તો પછી તમે આખી ડિટેલ બેંકને અપ ટુેટ ડલોગને મળી જશે કારણ કે આપણા દેશ ઘણા બધા હેકર્સો આવી ગયા છે અને આવું બધું કરે છે તે આવું ચોરી તસ્કરી કરે છે અને ઊભું થાય તો પછી આપે સાયબર સાયબરલે ક્રાઈમ વ જે આપણને હોય છે ત્યાં જવું જોઈએ આપ બધી સમસ્યા ને મદદ કરે છે એટલે મારે તો એજ કેવું છે કે આપણે જે ઓન ટાઈ આવ છે તે ો અને તમે પણ ઘણા બધા પ્રકારના ખર્ચા ઓનલાન જ કરો કારણ કે ઓનલા બધું આપણા માટે સારું જ છે બાકી તમારે આના વિશે બીજું શું કેવું છે
હા તો ઓનલાઈન પેમેન્ટ એ વાપરી ખુબ જ જરૂરી છે અને ઘણી બધી આપણને સુવિધ જેમકે ઝમેટો ઓનલાન પેમેન્ટ કર તો આપણને ડિસ્કાઉન્ટ વધારે મળે અને જેના લીધે અ અમે ડિજિટલ ચુકવણી ખુબ જ સારી અ ત્યાંને આપણે ડિજિટલ પેમેન્ટ જ કરવું જોઈએ કે કેમ કે સરકારશ્રી ને પણ માહિતી અકાઉન્ટમાં કેટલા પૈસા છે અને તેઓ ખુબ જ સારી રીતના મહેનત કરી શકે છે અને ઓનલાઈન પેમેન્ટને કારણે આપણને ઘણી બધી સુવિધા મળે છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને અ ઘણી બધી સુવિધાઓ સાથે આપણે ડિસ્કાઉન્ટ મળે છે અને તેને આપ આપણને સારું લાગે છે કેમ કે આપણને ડિસ્કાઉન્ટ મળે છે યુવાન વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે ડિજિટલ ચુકવણીને ખુબ જ ઉપયોગી સાબિત થાય છે સમયની બચત કરે છે અને જીવનને વધુ સરળ બનાવે છે એટલે કે આપણે કઈ પણ વિદ્યાર્થી હોય ત્યારે આપે કોઈ જગ્યાએ વધુ જઈ શકતા ન હતા કેમકે આપડા પાસે પૈસા ને એવું વશુ હોય કે આપણે કે વધારે જાય ન શક્યા હતા તે ઘેરના પર ડિપેન્ડ રહેવું પડ તેથી આપણને ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ત્યાં જવું પડતું નથી થી આપણને પેટ્રોલ ના ખર્ચ બચે છે અને જેના લીધે આપણની સુવિધાઓ પણ સારી બને છે અને આ અ ડિજિટલ ચુકવણી માત્ર સુવિધા નથી પરંતુ ભારતના પ્રગતિ ન પ્રતિક છે ચાલો ડ ટેકનોલોજી ના સમજદારી પૂર્વક ઉપયોગ કરીને સુરક્ષિત અને જવાબદારીઓ ભર્યું નાગરિક બનીએ એટલે કે આપણે ભારત દેશને આગળ વધે ડિજટલ પેમેન્ટવાથી સમય ન બજ ખુબ જ થાય છે જે પેલા પેલા યુગમાં આપણે એક એક દિવસ એમ ટાઈપ માટે નીકળી જતો હતો પણ મને બી હવે લાગે છે ગ કે હું કોઈ ટાઈમપ હવે કર્યો નથી કેમકે બ્રેક લીધી નથી એવું લાગે છે કે હવે સમય ખુબ જ વચે છે અને જેના લીધે આપણને પેમેન્ટ કરવાની ખુબ જ સરળતા બને છે ચાલો આપણે મલીએ આજ રી તે આગડી પણ ડિજિટલ પેમેન્ટ કે અન્ય પણ વાત
હા ભાઈ સારું મળીએ પાછા
હા.